હેલો.
હેલો. શું કરું છો?
હાઈ આયુષી. કંઈ નઈ બસ હોસ્પિટલ થી આવી. તું શું કરે છ?
બસ કંઈ નહીં, જો બેસ્યા તા. મેં કીધું કે પેલું આપડો ડાકોર નો જે હા એજ. મેં કીધું કે પહેલું ડાકોર નું આપડે પ્લાનિંગ કરી તો પછી, શું થયું એનું? આપડે જવાનું હત તું ને, નેકસ્ટ વીક નું હા એટલે જ બધા સાથે કરી કે બધા ફ્રી છે કે નહીં એવું?
હા ઓલમોસ્ટ બધા ઓકે જ છે. ખાલી એક ક્રિષ્નાને પૂછવાનું છે એનું જોબ નું શું છે. પછી ફાઈનલ કરી દઈએ.
ઓકે તો એવું કરીએ એ, આપણે બધા સાથે વાત કરી લઈએ અને પછી ફાઈઇનલ રહે તો પછી, કેવી રીતે જવાનું છે એ બધું આઈડિયા આવે એવું.
એવું કરીશું તમે લોકો ત્યાંથી અહિયાં આવી જજો અને ક્રિષ્ના અહિયાં છેને હું, પિક કરી લઈશ અને પછી અહિંયાથી બસમાં જતા રહીએ.
ઓકે બસમાં જવું છે. હ.
તો બીજું કેવી રીતે જઈશું?,
બસ માં પણ-, જઈએ
જો બધા રેડી હોય તો કારમાં જઈએ અને કોઈને પછી ના, ફાવતું હોય કારમાં પછી બસ માં જોઈએ એવું કઈક કરીએ.
હા એટલે વાત કરીએ ને એક વાર તો
લાસ્ટ વીકેન્ડ તો મારે પણ હોસ્પિટલથી નીકળાય એમ નથી પણ આ વીકેન્ડ મારે, ફ્રી છે એટલે બધાને વાત કરી જોઈએ જો થતું હોય તો આ વીકેન્ડ જઈ આવીએ.
હા એવું કરી માે
અને ખાલી ડાકોરે જ જવું છે કે ત્યાં પેલું નદી છે ગોમતી નદી, ત્યાં પણ જોઈ આવું થયું.
ગૈમતી તો એના સાથે જ, છે એટલે એ બહુ દૂર નથી પણ એના આજુબાજુમાં કોઈ એક જગ્યા છે. ત્યાં પણ બધા બહુ જાય છે.
એટલે તમને આઈડિયા છે કઈ જગ્યા છે એવું.
હમ ના, હા આઈડિયા નથી પણ એ પણ નદી જેવું જ છે ગોમતી તો ડાકોરમાં જ છે. એ તો જોઈ આવા છે પણ પેલું જગ્યા નું નામ નથી ખબર ત્યાં બધા નાવા જાય છે. અને ત્યાં કદાચ મંદિર પણ છે શંકર ભગવાન નું,
અચ્છા. કઈ નહિ ચાલો ને આપે જઈશું એટલે આઈડિયા આવી જશે કોઈને પૂછી,
એક્ઝેક્ટલી હા ત્યાં પૂછી લઈશું અને લંચ નું ત્યાં જ રાખીશું ને.
હા લંચ પણ ત્યાં જ કરી લઈશુ. ત્યાં બહુ સારું એવું રેસ્ટોરન્ટ ને એવું છે કેમકે હું. લાસ્ટ ટાઈમ ને હોળી ધુળેટી ઉપર અમે લોકો ચાલતા ગયા હતાં. રાત્રે નીકળ્યા અને સવારે પહોંચ્યા હતા ત્યાં સવારે વહેલા, પછી ત્યાં ભીડ હતી કેમ કે તો દર્શન,
માં તો બહુ, બિન્દાસ.
હા કેમ કે બધા એ વખતે મોસ્ટલી બહુ ચાલતા લોકો નીકળે છે.
હા દર્શન સારા થયા હશે પણ.
હા દર્શન તો બહુ મસ્ત થયા હતા. પણ બહુ ભીડ હતી ને એવું હતું તો લેટ થઈ ગયું હતું. તો પછી અમે લોકોએ લંચ કરી તો ત્યાંની એક. ખબર છે એ બહુ જ મસ્ત છે. ત્યાં ગુજરાતી પ્રોપર અને જમવાનું પણ બધું બહુ મસ્ત હોય છે. અને બહુ અનલિમિટેડ હોય છે અને બહુ પણ રિઝનેબલ હોય છે.
હમ, આમ તો ત્યાંના શયનાર્થી પણ બહુ, સરસ હોય છે આપણને જો સેટ થાય તો.
હા આરતી તો થઈ જાય તો તો બહુ સારું પણ આપડેને ટાઈમ સેટ થવું જોઈએ ને કેટલા વાગે થાય છે. થઈ જાય.
હિરને કોઈને ઘરથી લિમિટ હશે તો એ પ્રમાણે પાછું પણ આવવું પડશે
એજ જ.
વાંધો નઈ અને કુર્તીજ પહેરીને જવી છે ને
કુર્તી પહેરીશું બધાને સાથે વાત કરી લેશું જેને જાને જે પેરહવુ પછી આમ તોજ કુર્તી સાય લાગશે હમ
એજ પછી મંદિર માં જઉ છે ને કોઈ સુબી પહેરીને આવશે તો
હા એટલે એ જ કુર્તી પેરી લઈશું એતો વાત કરી લઈશું બધા સાથે
ત્યાં ડાકોરના ગોટા પણ બહુ ફેમસ છે એ પણ ટ્રાય કરીશું જઈને
હા એ તો કઈશું રે એ તો મેન્ડેટરી ત્યાં જઈએ એટલે ખાવું જ પડે હ હમ ને મારે- -
ચાલશે ત્યાંનું સારું એવું- -
હા. ત્યાં ના મારા ઘરે લાલો છે તો એની માટે હું વાધા બી ત્યાંથી જ લઉં છું.
અચ્છા સાહેબ.
હા બહુ જ મસ્ત હોય છે ત્યાંથી જ. લાલો બી ત્યાંથી લાયા છે મારા પપ્પા અને વાઘા ભી અમે ત્યાંથી જ લઈએ છીએ એ. તો આપડે ત્યાં બી એની બી શોપિંગ થઈ જશે.
તો ત્યાં સેવાનો સામાન મળશે પછી?
હા બધું મળે છે ત્યાં.
ઓહો ત્યાં છે ને એક સંસ્કૃત પાઠશાળા છે ત્યાં પણ જઈશું આપણેે.
મને ખબર ત્યા એવ કેમ કે- - જોયું નહી ત્યાં છે ને.
હા ત્યાં જ છે રસ્તામાં જ આવશે બસ સ્ટેન્ડ થી મંદિર જઈશું ને ત્યારે- -
હા તો પછી એવું હશે તો જઈ જઈશું મને તો એવું બધું બહુ જ ગમે. જોવુ એવુ.
હમ બહુ મસ્ત છે પેલા તો જૂનું કન્સ્ટ્રક્શન હતું. અત્યારે કદાચ રિનોવેટ કરી છે.
હા એકવાર હું ગયેલી છું ત્યાં.
પછી મને બી એવું ગમાયે છે તો જઈ આવીઈશું આપડે પછી- -
જય શું એક - - ત્યાં જઈએ ને ત્યારે જો ટાઈમ સેટ થયો ને તો એ લોકોનો ત્યાં તો લંચ ડિનર કાઈ પણ- - બું હોય તો પણ મળી જશે. કેમ કે ત્યાં સીધો રાજભોગ નો પ્રસાદ ને બધું આવે છે.
હ હા. મેં સાંભળ્યું છેું કે ત્યાંનો જે રાજભોગ નો પ્રસાદ હોય છે ને એ આપડે કહીએ ને- - પેલેથી તો આપડાને એવું પ્રસાદી એવી રીતે આપે બી છે એ લોકો- -
હમ એવી રીતે બી આપે છે અને અગર આપડે ત્યાં- - બ્રહ્મ ભોજન માટે લખાયું હોય ને તો આપડો પ્રસાદ પણ રાજભોગમાં લઈ જાય છે એવું કઈક- - છે ત્યાં મને ખબર નથી પૂરું.
અચ્છા. કઈ નહી તો જઈએશું આપડે ત્યાં જો પ્રશ- - શાદી મળી જાય તો બહુ સારું એવું.
એજ એજ બધા સાથે એક વાર વાત થાય ને પછી કઈક ફાઈનલ થાય.
હમ મારી બધા સાથે વાત નઈ થઈ એક બે જણ જોડ વાત થઈ હતી એ લોકો તો કેતા- - કે વીકેન્ડમાં તો એમને ઓફર જહોય છે તો એમણે તો રેડી જતા કે જ્યારે ક આવું. એટલે જોઈએ બીજા બધા સાથે વાત કરીને.
હમ.
પછી આ વીકેન્ડમાં કરી દય કેમકે આ બહુ ડીલે ડીલે થતું જાય છે. એટલે કોલ કર્યો કે તમે ફ્રી હોય ને તો પછી આ વખતે કરી દેએ ફાઈનલ એવું.
હા આ વખતે કરી દઈએ અને ફાઈનલ થાય ને તો- - સેટરડેજ બધું ડિસાઈડ કરી લે કે કેવી રીતે કરવું છે તો એન્ડ ટાઈમ પર રસ ના થાય.
હા એ જ.
અને ત્યાં છે ડાકોર થી આવતા સાઈડ જ્યાં ખબર છે બોડાણા ભગત પેલું લીમડા નીચે રા રાખ્યું તું.
ના મને હું ખાલી ને ખાલી મંદિર જ મેં જોયું બીજું કશું આજુબાજુમાં નહી જોયું.
ત્યાં છે ને છે જ જ્યાં હા મને ખ્યાલ છે ત્યાં કૃષ્ણ ભગવાને પેલું એક લીમડાની દાળ તોડીથી ને જે મીઠી છે અત્યારે
આ હા
એનું મંદિર પણ છે અને એ લીમડો પણ છે જેમાં એક જ બ્રાન્ચ એવી છે જે મી થી છે બીજું બધું કડવું છે
ઓ તો પછી
એ રિટર્નમાં જ આવશે એ પણ જોઈ લઈશું એક વાર
હા તો એ બી ત્યાં બી જઈ આઈશું
હમ બઉ પ્રિટી પ્લેસ છે એકદમ ઝાડ ઝાડ છે અને બઉ સરસ છે
ઓહ પણ આમાં શું થશે બસમાં જઈશું ને તો પછી આમાં થોડી તકલીફ પડશો કે બસ
જોઈ લઈએ અગર બસ માં જઈએ છીએ તો ઓટો કરીને ત્યાં જઈ આવીશું અને કારમાં જાય છે તો કઈ ઇશ્યુ જ નથી
હા તો તો વાંધો જ નહી કઈ પણ બસ માં જઈએ ને તો પછી આપડે રિક્ષા કેવું કક તો કરવું પડશે એવું
હા પછી ભાડાથી રિક્ષા કઈક કરી લઈશુ
હા
આપડે કેટલા ચાર પાંચ જણ થઇ જઈશું
હા પાંચ જણ તો આરામથી થઇ જશું
ઓકે
હમ એટલે હવે પૂછીને આઈડિયા આવે એમની સાથે કે શું કરવું છે આબળે એવું બપોર નું તો જમી લઈશું પછી રાત્રે તો આ
હા
રાત્રે તો આ કદાચ તો
નહી તો રસ્તા માં કઈક કરી લઈશું
હા એટલે જ નાસ્તો જેવું કરી લઈશુ સાંજે વધારે વેલા પહોંચીએ તો
હમ હમ જો ડાકોર નું બરાબર થઈ જાય તો પછી બીજું કઈક વિચારીશું આપડે
હા એજ ડાકોરનું થઈ જાય તો પછી બીજે બી ક જોઈએ જવાય એવું તો
હમ પછી જો લોંગ વીકેન્ડ આવતા હશે ને તો બીજે ક્યાંક વિચારીશું
હ કેમકે દૂર જવું હોય તો પછી, એક બે દિવસમાં તો ના મેર પડે બરાબર.
એ પ્લસ ત્યાં જઈને આવીએ થાકેલા હોયએ, તો સીધું ડ્યુટી પર પણ નઈ જવાય.
હમ એ બી છે. થોડું તો રેસ્ટ જોઈએ પછી.
હા, એટલે જ. કઈ ની કરીએ બધું ફાઈનલ થાય, પછી ખબર પડશે.
હા એજ બધું થાય પછી, ખબર પડે કે શું થાય છે. નક્કી, ફાઈનલ.
હમ એજ એજ. એટલે અત્યારથી હું કેતી નથી ઘરે હવે બધા ન ફાઈનલ કોલ આવી જાય પછી, મને તો કઈ ઇશુ નથી નીકળવામાં. હલો. હલો.